હા આવે છે.
બોલો?
ટોપિક આજ નો લઈએ તો પેલા કેવો વરસાદ ની આપડે પેલા સામાન્ય ચર્ચા કરીએ
હા વરસાદ તો આજે કાલનો પડે જ છે હજી બન જ નથી થયો વરસાદ તો આજેવું છે.
જરમર છે ફાસમ ફાસ ધોધ માર આવે છે. અમારે એવું છે અમારે ઝરમર ઝરમર આવે છે કન્ટિન્યુઅ તો સવાર નો શરૂ છે.
હા અમારે સવારનો ચાલુ જ છે હજી બન જ નહીં થયો
બરાબર છે.
બોલો જમી લીધું?
ના ના હજી તમારે વાર છે થોડીક કલાક જેવું પછી મોડું મોડું અમારે થોડું તમે જમી લીધું કે?
હા પરવાઈ ગયા જમીન
તો પછી
બોલો તમે ટોપિક બોલો પછી આપડે એના પર કરીએ
તો આપે ટોપિક લઈએ તો દરેક વ્યક્તિને શું દરેક વ્યક્તિને ખેતી વિશે મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
હા હોવું જોઈએ ખેતી વિશે હવે આપડે જો એમના જ મતલબ બધાયને એ વ્યક્તિ હો ને કેટલાને ખેતી શું છે ખબર જ ના હોય આપણને ખબર હોય છે કે કેટલાક ખેડૂત લોકોને હવે તા ચોમાસા હોય અથવા ઉનાળામાં તે લોકોને કેવી તકલીફો વે પડે છે પછી જે મજૂરો હોય છે તેમને પણ પછી આપડે પાક ને લઈને કેટલી સમસ્યા હોય છે. કે અમુક પાકમાં જયારે નુકસાન થયું હોય છે એ ટાઈમે ભાવ વધી જાય છે. તો એ બધું જારે પછી આપડે વિચારીએ છીએ કે આ લોકોએ ભાવ વધારી દીધા ને એ બધું પણ આપણે લોક લોકોને તકલીફ સમજીવી જોઈએ કે લોકોને પાકમાં નુકસાન થયું છે એટલા માટે લોકોએ ભાવ વધારો કર્યો છે. એમ અને જે ખેડૂતો છે એમને તો મૂળ ભાવ મળતો જ નહી કારણ કે લોકોને ખેતી કરતા પણ જો એમને મતલબ કે ભાવ મલે આપણને જાણકારી હોય એટલું સારું.
બરાબર છે એટલે એમ જ દરેક વ્યક્તિ એમ તો જોવા જઈએ ને કે એક એક વર્ષ બધા સરકારી નિયમ હોવો જોઈએ કે એક એક વ્યક્તિ ફરજિયાત એક એક વર્ષ ખેતી કરવી જોઈએ તો ખબર પડે કે ખેડૂત કેટલી મહેનત કરે છે અને પછી એને કુદરતના મદદથી એક વરસાદ ને એનું કેટલું નુકસાન થાય છે પછી બીજું કે એમાં કેટલો એને વળતા પછી ભાવ જયારે પ્રોડક્ટ એની તૈયાર કરે ને પછીને ઘઉં, બાજરો જે પાંક તૈયાર કરતા હોય પર ફ્રુટ તો એ વેચેને કેટલું વળતર મળે છે? અને એ વળતર પાછું એની જે ફ્રૂટ છે. માર્કેટમાં જાય તો બે કે ત્રણ ગણો ભાવ થઈ જાય ઈ ખેડૂત વીસ રૂપિયા વેચતો હોય એ માર્કેટમાં તમ ચાલી- - રૂપિયા મળે છે એટલે જે મહેનત કરશે ને એટલું નથી મળતું એને વચ્ચે કમીશન ને લોકો ખાઈ જાય છે.
સાચી વાત છે એટલે પછી સુસાઈડને એવું કરી લે છે હવે આ જો- - આ વરસાદના કારણે કેટલા જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ખેતરમાં જ્યાં ખેતી કરવા જેવું છે ત્યાંય તો હવે બધા ખેડૂતોને સમસ્યા આવશે કે હવે પાક સાચી વાત છે.
તો પછી બીજો ટોપિક આપડે કઈ લઈએ તો શું કોલેજ ખરેખર સફળતા માટે જરૂરી છે?
સફળતા માટે કોલેજ હ- -
કોલેજ સફળતા માટે એમ તો જરૂર છે મતલબ કે જો આપણને મતલબ કે કોલેજ માં જઈએ છે હવે ત્યાં આગળ જઈને આપણે શું કરવું છે શું નહી એના માટે તેમ તો જરૂર છે કારણ કે એના થકી આપણે આગળનું કઈ જાણી શકીએ છીએ અને શિક્ષણ ને લઈને કેટલા બધા મુદ્દા જે હોય છે કે જે ત્યાં આગળથી આપણને- - બહાર નીકળવા માટે- - મતલબ કે સ્ટેટ ની બહાર અથવા તો કે એની બહાર નીકળવાતા જોઈતા હોય રસ્તા તો ત્યાંથી આપણને મળી રહે છે માર્ગદર્શન અમુક વાર સમયે સાચું મળે છે. ત્યાંથી આપણને કેટલા પ્રોફેસર થકી આપણને કેટલી ઓળખાણો મળે છે. કે જે આપણેે બાર સ્ટેટમાં પણ જવું હોય તો ત્યાંથી આપણે જઈ શકીએ. ને આગળ નું વિચારી શકીએ.
બરાબર છે એટલે કોલેજમાંથી સફળતા તો આમ જોવે તો મળી મળી પણ શકે મેન વસ્તુ ઈ કે તમે જેટલું વધારે પ્રેક્ટિકલ નોલેજ કે કઈ હોય એના માધ્યમ તમને કોલેજ માંથી મળી શકે કેમ કે સ્કૂલમાં તો તમારે સ્કૂલ ન જે આપણા બધા ઇતિહાસ કે તમા ગણ ગમે ન્યા આપણે સબજેકટ ભણીએ છીએ, પણ કોલેજમાં આપે જોબ કે કઈ તમે બિઝનેસ કરવાનો હોય ટે ઘણા બધા ટોપિક કે સબ્જેક્ટ આપણને મળે છે, એમાં નેટવર્ક ને કનેક્શન મળી શકે છે, એટલે ઉપયોગ થાય છે એમાં
હમ હમ બરાબર છે.
પછી બીજું કઈક આપડ બીજો ટોપિક આપડે લઈએ તો
હા આમાં મેં પૂછું કે ગામડાનું ભવિષ્ય કેવું હશે એમ ભવિષ્યમાં?
ગામડાનું ભવિષ્ય, આપડે પેલા ટોપિક આપડે એવું કઈક લઈએ કે ગામડું સારું કે શહેર સારું એટલે એ ટોપિક ઓટોમેટિક આવી જશે.
હા હા એ તો છે, એ કરે તો ગામડું સારું, કારણ કે કે જો ગામડા માં તો પેલું એ કે આપણે જે માટીમાં રહીએ છીએ અને આજુબાજુ જે હવા છે તે એકદમ શુદ્ધ મળી રહે છે, જયારે સ્થિતિમાં જોવા જઈએ તો એ ટાઈમે એટલું પ્રદુષણ અને મતલબ કે કઈ કામનું જ નથી હોતું, અ પછી બ જેવું જોવા જઈએ, તો ગામડા માં બધા પ્રત્યે એકબીજા પ્રત્યે ભાવ હોય છે કે કોઈક નવું મહેમાન કોઈને ત્યાં આવ્યું છે ભલે એના ઘરના દરવાજા બંધ હોય, પણ બાજુ ના પડોશી હોય તો એ કેસે ક વાંધો નહીં એ આવે ત્યાં સુધી તમે અમારા ત્યાં રહો, તમે અમારા પણ મહેમાન છો, જયારે સિટીમાં આપડ ગયા હોય તો પાછું જ આવવું પડે, કારણ કે આપણને કોઈ આવકાર જ ના આપે તો એ માટે ગામડું એક સારું છે અને ભવિષ્યનું ગામડું જોવા જઈએ તો હવે કેટલું બધું ગામડામાં ડેવલપ થઈ ગયું છે કે, જ્યાં ત્યાં જે રસ્તાઓ હતા આપડા મતલબ કે જ્યાં આગળ માટીનું કામ ને બધું હતું જ્યાં આગળ છોકરાઓ રમતા ત્યાં આગળ બધા બ્લોક બેસાડી દે છે પછી ગટર લાઈનની યોજના, પહેલા બધા શેરી શેરી પાણી કાઢતા હતા તો હવે બધા ગામડાઓમાં એ કરે છે, મતલબ કે ગટર લાઈન કરી દીધી છે પછી ગેસ લાઈન એ ત મતલબ કે આજુબાજુના ઉદ્યોગો આવે છે તો સાથે સાથે ગામડામાં પણ બધું બદલાય છે જે કઈ સ્કૂલો હોય કે ગમે તે બધું બદલાવા બાજુ છે
બરાબર છે, એટલે ગામડુંમાં જો તો ગામડાની સિટીમાં ડિફરન્સ ઘણું બધું અત્યારે આજની દ્રષ્ટિમાં જોવા બાકી મેન વાત એ જ છે કે ગામડામાંથી જ બધા લોકો સ સિટીમાં ગયેલા છે, સિટી ક પોતા વર્ષો વર્ષથીં લોકો રહેતા એવું તો હતું જ નઈ
હા હા.
એટલે સિટીમાં પેલા એક તો બધા બિઝનેસ ધંધા ના કારણે અને એ જે કેહવાય કે પબ્લિક એના લીધે એમાં અને એક કેવાય કહેવત પણ છે, શહેરની કમાણી શહેરમાં હમાણી
હાચી વાત છે.
એટલે કેમ કે એમાં જે લોકો કમાય છે, તે એની પછી એમાં બ્રાન્ડ ની વસ્તુ મને લેવી છે, આ લેવી છે એમાં એમાંને એમાં પૈસા વેલ્યુ પણ નથી જતા, અને આ દેખાવ કરવામાં વધારે સિટીમાં જાય છે ત્યારે ગામડામાં શું છે, ગામડામાં આપડે ભાવ લાગણી ઈ પ્રમાણ વધારે જોવા મળે છે એટલે કોઈ વસ્તુ હોય તેને આપણને એક તો ગામડામાં બધી વસ્તુ સસ્તમાં આપણને મળી રહે છે ગામડામાં એક તો એમ સૌથી સસ્તામાં સસ્તી સારામાં સારી શુદ્ધ વસ્તુ કેય તો આપણને ઓક્સિજન મળે છે સિટી માં જયારે ઈજ નથી આપણને મળવાનો ચોખ્ખો મથો જ નથી, કેમ કે પ્રદુષણ જ એટલા એ પ્રમાણમાં છે
આજુબાજુ જોવા જએ એ તો બધે જ વારી
હા અને બીજું શાંતિ, તો શાંતિ પણ એવું છે કે જ્યાં ગ સિટીમાં તો મળતી નથી કે મેટ્રો સીટી ગમે એ સિટી માં રેય તો ટ્રાફિક તો હોય. કે માણસ નો કોકરાટ એ બધું કરતા ગામડામાં પશુ પંખી નો અવાજ છે. શાંતિ વાડી વિસ્તાર હોય એટલે બહુ મજા આવે એ રીતે.
આ ચોમાસામાં જોઈ લો ને હવે સિટી છે જે કોઈ પણ સિટી તો હવે એ બધી સિટીમાં પાણી ભરાઈ ગયું છે. જરા હાલ આપડે ગામડામાં જઈશું તો ક્યાંક પાણી જ નહી મળે બધા જઈ શકે એવું છે. ઘણા પાણી ભરાતું જ નથી જ્યાં સિટી મા ને બધાના ઘરોમાં પણ આ પાણી આવી જાય છે ને બધું. આવી જાય છે ભલે ગમે તેટલી સુવિધા હોય છતાંય પણ આપડા ગામડા મા તો કેવું કે બધું પાણી. વાડીમાં વહી જાય જતું રે અને પછી તલાવમાં મતલબ કે તલાવ ભરાય. તો એમાં મતલબ કે ઢોરો આપેલો હોય તો બધું પાણી તળવમાં ભેગું થાય. જયારે સીટીમાં તો બધાના ઘરોમાં ભેગું થાય.
સિટી માં તો શું બ્લોક બધા ફિટ બ્લોક ને લાદી બધું ફિટ કરી નાખે એટલે પાણી જાવે જ ક્યાં અને ભરાવાની સમસ્યા રે. અને ગામડામાં તો જમીન હોય એટલે જમીનમાં ઉતરી જાય બધું પાણી અને ઈને ઈ પાણી આપણને. કુવામાં તરાવમાં આપણને યુઝ થાય સિટીમાં ક્યારે પાણી થવાનું નથી. અને ઉપર થી એમાં તળમાં પાણી ઉતરતું નથી નુકસાન તો બહુ બધા સિટી ના છે આપડે જોવા.
સાચી વાત છે ઈ માટે તો ગામડું સારું.
સો સો ટકા વાત છે ગામ ગામડામાં થોડી ઘણી ફેસિલિટી હજી પ્રમાણમાં ઓછી. આપણને હજી જોવા મળે છે અમારા વિસ્તારમાં એવું છે ગામડામાં. ફેસિલીટી સીટી ના પ્રમાણમાં ઓછી જોવા મળે એટલે હું આમ જાઉંને તો મને એવું કે. સવારના સાત કે છ વાગે આપડે કેમ ગામડાના રીતે વેલા છતા ઉઠી જઈએ. ઈ પ્રમાણે. ત્યારથી લઈ ને સાજના અંધારુ થાય ને સંધ્યા સુધી ત્યાં સુધી મને ગામડા મા રેવું પસંદ અને હું અત્યારે ઈજ. કરું છું મારા બિઝનેસ ને ગામડે જ તે સાંજના છ સાત વાગ્યા સુધી રહું. પછી મને ન્યા કેવાય ગામડામાં ફેસિલટી ઓછી રોડ ની થોડીક સમસ્યા થોડી ઘણી વધારે છે. બીજું લાઈટ ની થોડું ડીમ પ્રમાણમાં જોવા મળે. તેની કરતા પછી અત્યારે હું મને સિટીમાં જાઉ ગમે સિટીમાં પછી લાઈટો રોડ. બધી ફેસિલિટી રાતમાં મળે ગામડામાં એ વસ્તુ નો મળી રહે અને પછી મને. દિવસમાં ગામડે પસંદ છે અને રાતે પછી સિટી પસંદ છે એ રીતે.
હા હા બરાબર.
જો દિવસે એલે રાતે પછી એવું કે સિટી માં આખો દિવસ બધું મલતું હોય રાતે પાછું ન્યા શાંતિ.
હા.
અને શાંતિ એ પ્રમાણે પછી શાંતિ રાતે જોવા મળે છે એટલે એ પ્રમાણે વધારે પસંદ જ છે.
હા હા બરાબર છે. હા તમે બોલો ને.
તો બીજો ટોપિક લઈએ તો. સારો લીડર જન્મે છે કે બને છે.
સારો લીડર તો મતલબ કે બને છે કારણ કે કોઈ જન્મથી કઈંક. પોતાની અંદર શું છે એ તો કઈ જાણી આવતું નથી એટલે. જેમ એ જયારે દુનિયામાં મતલબ કે ફલટો નીકળે છે બધા સાથે હરે મરે જુલે. ત્યારે મતલબ કે મતલબ કે પોતાની લીડરશીપ શું છે એ જાણતા શીખે છે. કારણ કે મારું જ ઉદાહરણ જો તો હું પેલ્લા જન્મી મતલબ કે આપણે જયારે અ જતા હતા. તો આપણને એવું લાગતું હતું કે મેં કઈ કરી નઈ શકું મારાથી કઈ થાય જ નઈ. પણ જેમ જેમ બધાં ગયા બોલતા શીયખા પછી એ રીતના. કયરા તો હાલ પણ અતારે આપડે નીચે પચાસ જન હોય તો આપણે એને હેન્ડલ કરી શકીએ. તો લીડરશીપ આપડે શીખીએ છે બનીને નહીં આવતા જન્મથી.
બરાબર છે સો ટકા વાત છે કેમકે મે આપે લીડરશીપ જે છે ઈ. જન્મથી તો કોઈ બાળકમાં કે ટેલેન્ટ ટેલેન્ટ તો એ કે બો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ટેલેન્ટ કે પાછળ જો કે એક મહેનત તો હોય જ છે એટલે જન્મથી તો બો ઓછું કે લીડર.
જન્મથી તો આપડે શિવાજી મહારાજ ને જોઈએ તો એમને મલે એવું કે જે બીજા માટે જન્મ. એમને આયપૂ તો એ બધું આયા.
એ એમ જોવા જઈ ને તો જન્મથી નો કેવાય કેમ કે એનો જીજા માતા નો. જન્મથી એનું મેનેજમેન્ટ ઈ પ્રમાણે એને કીધુ શિવાજી ને ટ્રેન જ જે રીતે કયૉતા.
હા હા, એજ એટલે એમનો હો જન્મથીની મલ્યો એજ એમનો જન્મ થયા પછી એમને જે પાંચ છ વર્ષ છે. એટલે કન્ટિન્યુ એનામાં મતલબ જ્યારે એ હારી પણ ગયેલા. તો એ ટાઈમે હ જીજા માસા એમને કીધું કે આ રીતના હળવું આપમાં નથી. તો ત્યાં પછી એમને લીડરશીપ શું છે, શું નઈ મતલબ કે એ બધું સમજાય તો આપણે પણ એવાજ છે
હમ્મ, બે છેલે પછી તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો એક જ મિનિટ તમે કોલ શરૂ રાખજો. હું એક બીજો કોલ રિસિવ
હા હા. અ પછી જોવા જઈએ તો આપરે અ કઈ કરવું હોય કે કામ કરવું હોય તો એના માટે લીડરશીપ બો જરૂરી છે, તમે જન્મથી કોઈ બનેના.
હા એટલે જન્મથી કોઈ બને નઈ તમારે પ્રેક્ટિસ ને કરવું પડે મેન વાત એ જ છે.
હમ, બીજો મુદ્દો મે બોલું?
હા, બોલો બોલો
હલો
હા હાલો આવે છે, અવાજ મારો?
હા આવે છે, બીજો મુદ્દો મેં બોલું એક જ મિનિટ
અત્યારે ઘડી ટાઈમ તમતો પૂરો થઈ ગયો તમે અત્યારે ફ્રી છો કે?
હા વા હ ફ્રી જ છું.
મારે ત પાંચ દસ મિનિટનુ કામ છે, તો પછી કામ કરીને પછી કન્ટિન્યુ કોલ પાછા કરીએ એટલે વાંધો નહીં ત કેટલા બ નંબર પેલો છે, કે બીજો જ છે, નંબર?
આ બીજો પેલા તો પૂરો થયો.
વાહ
હા, હા, હા
બરાબર છે, કોલ કટ થાયને પછી એવુ લાગે ત પછી થોડાક સમય પછી તમ મેસેજ પાછો કરું.
હા હા વાધો નય
પછી કરીએ તમ તારે આપડે
થઈ જાવજ પૂરેપૂરી બાર મિનિટ થાય ને ત્યાં સુધી આપણને મણે આમાં પેમેન્ટ એવું છે, કે બાર મિનિટ ઉપર મળે છેલો ઇફેક્ટિવ ટાઈમ હોય ને એકસો એસી મિનિટ એમાં કાઉન્ટ થાય.
હા એમાં પછી કાલે પણ એવું થયું હતું કે અ અવાજ ના લીધે છે, ને રિજેક્ટ કોલ થયો
આપડને મારે નથી જોય.
જમા નહી થયો.
ના ના મારે તો કન્ટિન્યુ આવયોત્રી
મરે તો રીજેક થયો છે.
શું રીઝન શું લખેલું તેમાં?
એવું તમારે જોવું પડશે જોયું ને ખાલી રિજેક્ટ જોઈ લીધું તું મેં
ના મારી બીજો છે, મારે તો બધે બધા અપ્રવ છે, કાલનો એક પણ કોલ રજેક્ટ નથીયો મા તો એક કોલ મદદથી મારે એકસો એસી મિનિટ મારી નંબરમા પુરી થયા ગય છે, એ લાસ્ટ હતો મારે
અમારે રિજેક્ટ થઈ ગયો છે, હવે જોઈએ ખબર ને એજ નંબર હાથે થયો કે બીજો એમાં જો
હમ્મ બીજું કદાચ છે કેમ કે આ મારે ત્રણ ચારવું થયેલું છે.